હલો કેમ છો.
મજામાં કેમ છો તમે.
બસ મજામાં થઈ ગયા ફ્રી જમીને.
બસ અમે નફરી થઇ આપી શક.
અચ્છા. હું પણ જો મારી ડોટર આવવાની સ્કૂલે થી આવે એની રાહ જોઉં છું. એ આવે પછી જમી એમ.
હા.
એટલે એટલે કેવું છે. કે આજના બાળકો છે ને એ પેલાના બાળકો કરતા કેટલા અલગ છે.
સાચી વાત છે.
કે આજે કારણ કે આજે ટેકનોલોજી નો કેટલો વિકાસ થયો છે. કે બાળકો મોબાઈલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ નો વધુ ઉપયોગ કરે છે.
સાચી વાત છે મોબાઈલ વગર તો ચાલતું જ નથી બાળકોને અત્યારે.
પેલું જ એ લેશે અને આપડે જન્મે ન્યાથી. જમતા જ આપડે મોબાઈલ જોતા શીખવાડ્યું છે. કે એ જોશે તો એ જમી લેશે હા એ જોતા જોતા. હા ત્યારથી બાળક ને આદત થઈ ગઈ છે. તો હવે હજી એને મોબાઈલ. અ મોટું થશે તો એને મોબાઈલ ની જ આદત રહેેશે ને હવે તો સ્કૂલ માં અને બધી જ જગ્યા એ. મોબાઈલ નો જ ઉપયોગ થાય છે કે હોમવર્ક છે કે મ. છે કઈ પણ છે કોઈ પણ ઇન્ફોમેશન બધી મોબાઈલમાં જ આવશે.
મોબાઈલમાં જ આપે છે હા.
એટલે આજના બાળકને મોબાઈલ નો બહુ જ વધારે હેબિટ થઈ ગઈ છે આમ.
સાચી વાત છે. ત્યાં તો આપડે ફોન ના આપીએ તો જમતા પણ નથી અમને ફોન આપો તો જમશું અમે લે.
હા હા એજ ને. અને શું છે કે ટેકનોલોજી થી આમ એક રીતે જોય તો. નવી નવી માહિતી ઝડપથી મળે છે તો આ બાળકોને અભ્યાસ માં પણ સરળ બની જાય છે. એટલે એક રીતે સારું પણ. છે અને એની આદત તો અતિ વધારે પડતી આદત અને ખોટી રીતે કોઈ વસ્તુ જોવાની આદત એ બહુ ખરાબ વસ્તુ છે.
હા. અને અત્યારના બાળકોને પણ ફોન જોઈએ જ છે કેમ કે પેલે થીને આદત પડી જ ગઈ છે આપડ. થોડી વાર માટે રહેતા ના હોય ને તો આપડે ફોન આપી દે લેતું ફોન જોઈ લઉ હું થોડું કામ કરી લઉં.
હ.
એટલે નાટક પડી ગઈ છે હવે બધા
પડી ગઈ છે અને કેવું છે કે એના લીધે કેટલી ખામીઓ પણ થાય છે કે મોબાઈલ વાપરવાથી આંખને નુકસાન થાય છે આરોગ્યને નુકસાન થાય છે અને અભ્યાસ પર કેટલી ખરાબ અસર પડે છે. આજે તમે છોકરાઓ જોજો કેટલા છોકરા નાના નાનાની એજમાં ચશ્મા વાળા હશે.
હા ઘણા બધા છોકરા ના સાવ નાના નાના છોકરા હોય ને ને આંખમાં ચાર ચાર થી પાંચ પાંચ નંબર હોય.
હા એજ ને. આટલી નાની એજ માં આટલા નંબર આ બધું ટેકનોલોજી નું જ કારણ છે કે વધારે પડતો મોબાઈલ જુવે છે. અને આપડા વખતમાં તો મોબાઈલ તો હતાય નહી તો એક રીતે જોઈએ તો સુવિધા નહોતી મળતી પણ એ સારું હતું.
સારું હતું હા પણ અત્યારેની ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે એટલે
હા અને સમય ના હિસાબે આમ જોઈએ ને તો આપણા આપણી વખતમાં જે આપણને જે શિક્ષણ મળતું ને જે આપડો બુદ્ધિ નો વિકાસ થતો હતો ને એની કમ્પેરમાં આજના બાળકો નાની નાની એજમાં એટલા બુદ્ધિશાળીને આત્મવિશ વાસી હોય છે ને એમ કે પોતાની વાત એમ ખુલ્લે આમ રજૂ કરી શકે છે ને આપડે તો પેલા વિચાર રજૂ કરી જ ન શકતા કે એટલું વિચારતા સામે વાળાનું કે આપણને સામે વાળાને ગમશે કે નહીં ગમે અથવા તો આપડે કોઈ સ્કૂલમાં કઈ ફંક્શન પ્રોગ્રામ હોય તો આપણે સ્ટેજ ઉપર જ
હા સાચી વાત છે આપને બીક લાગતી હતી. કે આપડે જશું આપને કેવું થશે કેવું બોલાશે તો સામે વાળા ને કેવું લાગશે
અને આજના બાળકને આ આત્મવિશ્વાસ વધારે છે પોતાનો કો ન્ફિડન્સ પાવર બહુ વધારે છે આપડા લેવલ માં ઈ કોન્ફિડન્સ પાવર નહોતો એ વખત
નતો હા સાચી વાત છે અત્યારે બધું મોબાઈલ માંથી જોઈ જોઈને શીખી ગયા છે.
હા એ તો છે. પરંતુ કેવું કે શિસ્ત સંસ્કાર અને પરિવાર સાથે એમ કે સમય પસાર કરવાની પણ એમ કે જરૂર છે અને બાળકને રમત ગમત અને બાર રમવા માટે પણ સમય મળવો જોઈએ.
મળવો જોઈએ હા
પણ આ ટેકનોલોજી ના લીધે એમાં જ બધો ટાઈમ એનો જતો રયો છે ને બહાર રમવાનો ટાઈમ ને એ બધું ઓછું મળે છે એને
અત્યારે પણ શું છે કે માતા પિતા ને પણ એટલો ટાઈમ હોતો નથી કે બાળક ની એમની રમત ગમત માં એની સાથે રમે કે એને ટાઈમ આપી શકે એમને ઓફિસે કામ ધંધે જવાનું હોય મોડું થતું હોય એટલે ફોન આપી ને બેસાડી દી લે તું ફોન જોઈ લે હું કામ કરી લઉ થોડી વાર પછી આપડે બધા જઈએ.
એટલે આજના પેરેન્ટ્સ તો આ આ આ દોડ ધામ માંને જવાબદારી વાળા સમયમાં આજના પેરેન્ટસ વર્કિંગ હોય છે એટલે ટાઈમ નથી દઈ શક તા પણ આપણી વખ વખતમાં આપડા પેરેન્ટ્સ એટલા ટૂકમાં આપડા મમ્મી હાઉસ વાઈફ હોય આપણ ને ટાઈમ તો નહોતો જ એવી રીતે સ્પેશિયલ આપણી સાથે રમતા પણ એ વખતની ગેમો બધી એટલી સરસ હતી ને કે બારની ગેમ બધી આપડે એમાં ટાઈમ આપણેે સ્પેન્ડ કરી લેતાતા
હા એમ કે બધા છોકરા બાર રમતા હોય એટલે એનો જીવ એમાં હોય એટલે છોકરા જોડે રમવા જાય.
હા
હ અત્યારે તો કોઈ છોકરાને એવો ટાઈમ જ નથી કેમકે બધા ફોન લઈને જ બેઠા હોય છે.
હા એજ ને પણ એક રીતે જોઈ ને તો આ સમયમાં આપણેે અ પેરેન્ટ્સે પણ બાળક ઉપર ધ્યાન આપવું જોઈએ પણ પેરેન્ટ્સ ખુદ એટલા બીજી છે સમય મોંઘવારી વાળો છે એટલે બંને પેરેન્ટ્સ માતા પિતા બંને કમાવું પડે છે તો એ બીજી ટાઈમમાં એના બીજી સ્ેડ્યુલમાં એના બાળકો પર પૂરતું ધ્યાન નથી આપ શકતા પણ ખરેખર તો મને એવું લાગે છે કે માતા પિતા એ બાળકને પ્રેમ સાથે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ અને એને સમય આપવો જોઈએ.
આપવો જોઈએ થોડો ટાઈમ આપવો જોઈએ છોકરા માટે પણ
હા અને આપડે એને ધ્યાન થી સાંભળવા જોઈએ. જો આપડે બાળકને સાંભળશું નહી ને તો એનામાં આવડી અસર થશે. અને એ સાત સાચા રસ્તે જવાની બદલે એ ખોટા ખોટા રસ્તે જતું રહેશે.
હા ને એ તમને પણ કઈ ખોલી ને એના મન ની કોઈ પણ વાત પણ નહી કરી શકે જો તમે એની વાત નહી સાંભળતા હોવ ને તો આપડે એની વાત છે આપડે એની સાથે એના ફન્ડ બનીને દેવું પડે છે.
હા એ તો છે જ અને શું છે કે જો એને સારું શિક્ષણ સારા સંસ્કાર સારું માર્ગદર્શન મળ્યું હશે. તો એ આવતીકાલ ન જવાબદાર અને સફળ નાગરિક બનવામાં કશું કચાાસ નહીિ રે અને જો હા અને જો એને પૂરતું શિક્ષણ કે સંસ્કાર નહી મળ્યા હોય માર્ગદર્શન નહી મળ્યું હોય. તો એ બાળક આપણું પાછળ રહી જશે અને આજના યુગના બાળકો બધા એટલા હોશિયાર હોય. કે આપડું બાળક પાછળ રહી જશે તો આપણને પણ નઈ મજા આવે.
હા નો મજા આવે કેમ કે બીજા આપડે જોતા હોઈએ તો બીજા હોશિયાર હોયએ એનીમ્પેરનમાં આપડા બાળક નીચે જતું હોય તો આપણે મજા ન આવે એમ
હા અને આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે ને તો આપડે એને આપ એને સાચું માર્ગદર્શન આપવું પડે એને કેળવણી આપવી પડે. શીખવાડવું પડે અને દુનિયાદારી સમજાવવી પડે.
હા સાચી વાત છે.
અનાજના બાળકો હોશિયાર નામ જિજ્ઞાસુ વધારે હોય છે. કે બધું ઝડપથી કેચઅપ કરી લેશે અને શીખી જલ્દી લેશે.
સા છે.
શું છે કે અત્યારના આજના બાળકમાં કેવું છે કે ટેકનોલોજી ને એને લાભ મળ્યો આપણી વખત માં એવું કઈ હતું નહીિ
હા ટેકનોલોજી આટલી બધી નહોતી આપણી વખત માં
હા એટલે અત્યારે તો ઇન્ટરનેટ દ્વારા દુનિયાભરની કે એટલી માહિતી બધી સરળતાથી બાળક ને મળી ર છે. એના હિસાબે આ લોકો ને બહુ ઈઝી થઈ ગયું છે.
હા સાચી વા છે. સ્કૂલ માંથી કઈ લેસન આપ્યું હોય ન આવડતું હોય એ કઈ હોય તો પણ મોબાઈલમાં જોઈને એ લેસન કરી શકાય છે અત્યારે ફોનમાં પણ બતાવે કે આનું આવી રીતના આવે એમ આપણને તો ત્યારે એવી કઈ ખબર જ ન પડતી.
હા એ તો છે પણ ખ ખરી રીતે જોઈ ને તો રમત ગમત છે મ્યુઝિક છે ડાન્સ છે ચિત્ર કલા છે વિજ્ઞાન છે આવા વિષયોમાં એને વધારે અ રુચિ ધરાવે ને તો એમાં પણ
સારું હા હા એના માટે સારું છે.
હા પણ શું છે કે એ બધી વસ્તુને છોડીને આપડે એકંદરે જોઈએ ને તો કેટલા બાળકો મોબાઈલ વિડીિયો ગેમ્સ ને આ બધી વસ્તુ ન ઉપયોગ કરીને એની એકાગ્રતા ને એના આરોગ્ય પર નુકસાન કરી રહ્યા છે
હા સાચી વાત છે અત્યારના છોકરા તો આજકાલ હમણાં પેલું પબજી ગેમ વાળો હતું હતું એ તો પબજી ગેમ કેટલી ગેમ ખેલતા હતા બધા
અને એ તો બહુ જ કેટલી ખરાબ નેગેટિવ અસર આપતી હતી
ખરાબ છે હા હજી જો કે કેટલા છોકરા રમે જ છે પણ હવે થોડું ઓછું થઈ ગયું છે પેલા ની ક શરૂઆતમાં તો બઉુ બધા છોકરા જ્યાં જો ત્યાં પબજી પબજી પબજી જ
હા એજ
હા અને રાત્રે નીંદણ માં સુતા હોય એ તો એ પબજી પબજી કરતા હોય હમણા એ હું ત્યાં થી આવે છે તોને માર હુંને માર એટલે આવી ખરાબજાદ છોકરા ના મગજમાં આવી ગું બધી
હા એતો છે
આે એમને તો ગ એટલા છોકરાના મગજ પર બહુ અસર થઈ છે એટલે એના મગજ તો સાવ ખરાબ થઇ ગયા છે
હા એટલે ટેકનોલોજી ના હિસાબ થી આપણેે આ બધી વસ્તુ નુકસાની કહી શકીએ પણ એક રીતે આજના બાળકમાં કેવું છે કે આત્મવિશ્વાસ ઘણો છે અને પોતાના વિચારો કેવું નિર્ભયતાથી વ્યક્ત કરી શકે અને પોતાને આમ નવી નવી વસ્તુ આકર્ષાય બહુ જાય
હા એ છે
પણ એની સાથે આપડે એને નમ્રતા શિ ને વડીલો પ્રત્યેનું આદર ને આ બધું શીખવાડવું પણ જરૂરી છે
હે જરૂરી છે હજી ગામડામાં તો તો એવું શિક્ષણ છે બાકી સિટી ના છોકરાઓમાં તો હજી મોબાઈલ ને બધું વધારે છે ગામડામાં તો હજી તો એવું થોડા ઘણું છે એ છોકરાઓ બારે રમવા જતા હોય છે સિટી માં શું છે બધા કામ ધંધા પર હોય કોઈ ઘરે હોય જ નહી છોકરાઓને રાખવા માટે બાકી સ્કૂલ લઈને આવી જાય પછી અમુક તો સાવ એકલા ફેમિલી કોઈ હોય તોય તો છોકરાઓને જોબ પર ભેગા પણ લઇ જાય છે
સાચી વાત છે
ઘરે કોઈ રાખવા વાળું ના હોય તો બાકી જોઈન્ટ ફેમિલીમાં આપડે રેતા હોઈએ તો સારું પડે કે છોકરા સાચવાય જાય
હા એ તો છે એટલે આમ જોયએ તો સારું જવાબદાર બાળક જ ઉજ્જવળ ભારત નું નિર્માણ કરી શકે છે એટલે આપડે આજના બાળક વિશે ઘણી બધી વાતો કરી અને સરસ મજા આવી વાતો કરવાની હ ફરી મળીએ નવા ટોપિક સાથે હા હા